નમસ્તે બેન.
નમસ્તે બેન કેમ છો.
કેમ કરો છો.
હલો. કુછ નહીં બસ હલો
હા. બસ મજામાં છો તેમ કામ કેમ કરો છો ગુમો છો.
હા હું પણ બી મજામાં છું હું આ બી ગુમું છું કે બ. પતા નહી કે હોયો કે ફોન મે સા નેટવર્ક એ ન છે. તો બીસમ કોલ કટ છે.
મેં તો એર એરફોન નહી લગાવઉ છું આજ વેસે ઉપર ગુમું છું તો તુરી આવાજ તો. બહ તો બુલંદ આવે છે મતલબ ફોન નું મતલબ છેડી રાખું છું તો બી અવાજ આવે છે. સ્પીકર નહી નથી એ તો ભી.
કાન કે લગ ઇયરફોન લગા લગા માર તો માર તો ફાટે છે. હ હવે ઈયરફોન લગાવવાને માથું દુખે છે.
હા હા હા એ તો હોવે છે બેહેન ઓઔર જો તાર વાા યરફોન નહી લગાવે છે બેન. સે જ્યાદા સ સર દર્દ હવે છે.
સારો સઈ કેવો છે બેન સચમ.
હ. જો ઇયરબર્ડસ નહી હોવે છે ભન ઈયરબડ્સ ન. શમ વગેરા માં દર્દ નહી હવે છે. નકી વોલ્યુમ થોડી વ અલગ આવવશૈ જો તાર વાાર. છે માથ વગેરે દુઃખે કરે છે. મારે બીસા તો હો તો છે પણ મારી એક દોસ્ત હ. બેમાં રબડસ ગિફ્ટ. કરય છે તો બેકી કે મ બેકીયો છે કે એનું સર્વ ગરામ દર્દ ની આવેવે છે.
કેો છો બેન મેને હપ લગા લગા લગા લગા માથાની પથ્થર રગડી છે. માથ થોડ ભગું દુખ્યા છે પ ચાલ્યો કે મેં એરફોન લગાવું છું નને અને માથર એક સાઈડ માથે દખ છે એક એક લગાવનું છો ને એક સાઈડ માથા દૂખ છે.
હમ તે હ જવે ઓર ખાણા વણા બના લ છે ભેન
હા બસ ચાર પાંચ રોટિયા નાખી છે. આપણે બસ ફ્રી છું બહાર ઘુમું છું.
અચ્છા એતો બડીી વાત છે ભાઈ
મારો તો જે બોલો નથી તો રોટી ની મને નક્કી ભૂલ લાગેને ખીરા કાકડી કેવાલી ખીરા કાકડી
હા.
ખાલી છે એ બા ક્ટિ
હમ.
હું મતલબ જીવ ને એમ ગભડાવ લે
હા વ તો હૈ
કેેડક એ જીવ નની ગુભવે છે એું કેવા છે તો કીરા કકડી કા નમક લગાવનેી છે.
અચ્છા માણા તો અમૃત લાગેલો છે બગીચાર મહિને તો મેં બી બેણમાં થોડો બ હ કાલા નમક નહી હવે છે.
હમ
બો લગાવને ખાઉં છું તો બહત મસ્ત લાગે છે. એત દિ તો જામુન વગેરે ખાાઈ છે. આબ થોડા સા એ અમરુદ વગેર હો ગયો છે બી પહેલા થોડા. હ બહ ચીકુ વગેરે નહી હો છે બતે
હ અચ્છા ચિકુન નો તો સીઝન રહયો છે.
હા તબી તોબ તો પૂરે હ ચલે ગય.
હમ સીજના જાવ છે હવે તો ફલ ફ્રુટાનું સિઝન જાવ છે કેરીિયાનું સીઝન જ આવે છે એ આ બધું ખરાબ આવે છે ફલ ફ્રૂટ ખરાબ આવે છે આ બધું.
હા બ તો સહી બાત છે બેન. હા સુુંમેરા બીમન હા સુુંમેરા બીમન કબ મિલા હ
બારિશ આવે છે બારિશ આવે છે બારીશ આવે છે ઝાડુ ગીલું હોવે. છે વાર.
અચ્છા અભ હરે પે ભી મોસમ છે કે બારિશ વ કુછ પતો નહી ચાલે છે કે કબ અજ આવે છે
આ તો પૂરો દર ન બારીિસ આવે છેને થોડી થોડી દરનું છાંટા આવે છે વાપસ જ આવે છે છાંટા આવે છે
હા તમારે આ્યાં તો વેર ભી ઠીક છે બેન હમારે યાં તો દનસે બારિશ મતલબ મોસમ તો થ પર હ બારિશ તો નહી હોઈ અબ હોગઈ બરસાત તો વ તો ફિક્સ છે ભ
તમારે બાત કરતી હોય તો માથામે સિઝ તેલ નાખ્યું છે ને બાલ બણાય છે તમારે વાત કરે તો કામ કરે છે ખડી ખડી કરી
હા તો મતલબ આ સર્દ હોગ કે કલ છે
આજ ધોયા છે
તો તેભ અચ્છા આપ ભી મારી મમ્મી જ તેલ લગાવો છો સ સરદ યા પ્ચિમ તો સર્દ જૈસે કે આ તેલ લગાઉ તો કલ સર દૂમ છું ક્યુંકે પહચ પૂરા બાળ છીપચીપ ઘણા અછતે તો મતલબ મતલ ઔરતો વગેરે તો સ ર બનાય છે ફર મેરે ભ બચ્ચે પક જાયંગે બા વજેય તો તો સર તું એક દિન તલાગમ છલ
હમારી બાલ સિલ્કી છે તો મતલબ ઉલજ જ આવે છે તેલ નહી ડાલું થોડું શું ડાલું મને ખુદ ને તેલનું બિલકુલ બી પસંદ નહી છે પાંચ છ સાલ ન બિલકુલ તેલ દ્યું છે આબાર ન ચાલુ કીધું છે એવું એક સેવન ઓલા એ છે ને ચપચીપની કરે છે એક ખોબરા નું તે ના આવે બહ બી ચીપચીપ ની કરે છે તુંડાલું છું
અરે હમારે યાં પે તો ડાબર આમના છે તો એ તો ચિપચિપ કરે છે પહેન કે બતાઉ ત મેં
હા મને તો મને ખુશબુ ન જી ગભરાવે છે ડઉરામલ મને તેલ ની ખુશબુ બિલકુલ પસંદ નહી છે
હમ બ તો એકદમ સાચી વાત બોલી છે ખુશબુ તો મતલબી એક મને ક્રીમ ક્રીમ મંગાવાય છે ઓણીસ ખુશબુ તિ બડી આવે છે બેનર કઈ ગાલ રહેવે સોફ્ટ સોફ્ટ
મ ખુશબુ તો મતલબ તેલ થ બેકાર આવે છે હમ ક્રીમનું તું બડ્યા બડ્યા ર આવે છે મેકઅપ ન કરવાનું
નહી નહી એક સનસ્ક્રીન મંગી છે ઓણી ખુશબુ તો ટલી બડી આવે છે બેન કે બતા તમે એકદમ મજાજ આવે છે છ લગયા પછી તો પૂર દિન મુંડ એ તો ફ્રેશ ફ્રેશ રહે છે કે કોઈ એું લાગે ભી નહી છે કે ચિપચિપ ફીલ હોવે છે વરના તો દિન મે ચાર બાર મુહ ધવે પડો છે તો પૂરે દિન હું એકદમ હ બડિયા બડિયા સા લગ રહ હતા ગાલ અભી એ સોફ્ટ સોફ્ટ લાગે છે ને કે કે બતા ત એટલી મને તો મસ્ત લાગી છે
તમે મને વોટ્સપ ન સેન્ડ કરો છો ફોટો
હા મને કરી દે આમ છે
ક્રીમ ન ક્રીમ ન ફોટું મને વોટ્સઅપ ન સેન્ડ કરો છો
હા કરું છું બેન
તમે અછી લાગી છે તો ગ્લો કરે છે છે
હા ઉની મતલબ દો તીન ક્રીમત છે એક પ્રોડક્ટ રી એક હવેસ ક્રીમ વાતેઔર એક આપો ફાઉન્ડેશન ન લગવા છે મુુંડા પર તો વ તો કઈ પી થોડી દેર પછી ઉકડો ઉકડો લાગણ ડૂગ જાવ પછા મુુંડો
હમ
તો બા બાઈક ફાઉન્ડેશન મહિને એક અલગ આવે છે. બીરુ એકદમ ફ્રેશ ર્યા કરે છે મુડો કમ ભી ઉતર્યા કરે છે. હ મેં કાલ ઓર ઓર્ડર કરી છે. એક કાલ મંગેવા સનસ્ક્રીન છે. હા આપને જરૂર તો હા.
મેં એક મંગાઈ છું જો અચ્છીની છે. મતલબ ચિપ ચિપ કરે ઓ મુ કાળુ મતલબ ડાર્ક સર્કલ ક્રીમ ઉપણે જ સે ખર તો ઘણું મ લાગે છે ટાઈપ હોવે છે તો મેને ફિન નની મગાવી છે
હા કોઈ કોઈ ખરાબ નીકળ જ હો છે બેન.
તો મતલબ ઉસ વો ક્રીમ ઉપર ઉપર ઉપર આવે છે હવે ક્રીમ અને ચહેરોઓર કાળો નજર આવે છે.
હા કોઈ કોઈ હવે છે બેન તમે ક્યા બતાવ એ ફાઉન્ડેશન મેને બી લઇથી તીનસો રૂપિયા નું આ ટું માર્કેટ એક તો ખરાબ નીકળે છે ફાઉન્ડેશન ઓફ આધા ઘંટા મહિને તો પૂરું ઉતર જાય કરે છે ફાઉન્ડેશન રોસર ભી
હા વ સફેદ સફેદ ભૂરા ઉપર ચમકવા લાગ્યો.
નઈ નઈ હા વો મુડો અલગ કાળો દીખે છે.
હા ઓર સ પૂછ પૂછે છે કે કઈ લગાવે છે એ અ્છો નઈ લાગે છે તમારે તો લગાવવાનું શો બીજું બીજું ક્રીમ નું દેખો આપ અ્છું રિસલ્ટ આવે છે મને કે હસી કસી તો બ ખરાબ આવે છે.
કુછ નહી લગાણું છે બેન પેલા દેખો તમે એક વાર મુંડુ ધોઈલ્યું છે. બ પછી એક પમ્સ આવે પમ્સરી ક્રીમ આવે છે. તો બહાર લગાવી લો મોંડા મા થઈરી યા ફિર નિવયરી આવે છે પા લગાયલો મુંડા મા બીર પછ બ ફાઉડેશન હે. જે કો મેં કાલ મંગાવ ર છ હું વો લાગલિયા કરો. એ એકદમ ટીપટોપ રહ્યા કરે મેકઅપ પેલા મેં ટ્રાય કરલું છે બેન પછી અગર મારે બડિયા રહે છે તો મેં તમે બી હોય બતાવનું છે.
તમારે પૈસો તો ક્રિમાનું જદા જ ખાવે છે.
અ મતલબ નહી નહી વ મતલબ કે અ એકાદ મંગાવ લેવું છે તોું મારે પૂરી સાલ હચ જવે છે કું કે મેં બહત કમ મુંડામાં ક્ર્રીમા વગેરે લગાવયા કરું છે મતલબ બહાર જઉું તો જ્યાદા યુઝ કરું છે બટ મારે તો મેં મંગા પ્રોડક્ટ મંગાવ ને તો આસની હો મતલબ એક મંગાઓ. મંગઓ એસા કે કાફી દિન તક બઢિયા ચાલે છે
સહી કેવ છો સહી ચીજ નું મંગાવણું છે હવે.
હા કે આપને કા કે કે સસ્તો દેગન કોઈ ચીજ મંગાઈ લે કરાચે. પછ પૂરી સ ખરાબ હી ચલ્યા કરે છે તો એક લેવ તો ભી અચ્છી લેવણી જ છે ના બેન દસો જગા તો એક ઠીક રેવે છે. તો મેં તો અહં નહી કરું છે.
તમે તમે મને ફોટો ભેજો છે. કે કી મગાવો છો હ બી મગાવ છું ઠીક છે બેન.
હ્છા ઠીક છે બેન ફેર વાત કરે છે ઠીક છે.